હાલો
હા અવાજ આવે ર
આવેવે જય શ કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બોલો
બોલો કઈક નવો ટોપિક કાઢો વાત કરવા માટે
અને મને એને થોડુંક સી ને એું ખપેલું મતલબ હિંન્ટ ખપેલી કે મતલબ સપોઝ જ ઓગસ્ટ પછી જ નવું સેશન સ્ટાર્ટ થશે તો એમાં કેવા ટાઈપના મતલબ પ્રોજેક્ટ્સ આવી જશે મતલબ
એનીિથીિંગ કઈ બી આવી હકે કઈ નક્કી નહી એનું
મતલબ ત્રણ ટાઈપ ના જ પ્રોજેક્ટ આવે કે જેમ કે હમં કે ત્રણ ટાઈપ ના હૈ એમ
એવું નથી એવું નથી ગમે તે આવે આમાં તો કશું નક્કી ના આવ એ લોકોને હવે ઉપરની મતલબ જે હોય એ લોકોને એવું થાય કે આપણે આ ટાઈપનોો ડિસા જોુએ તો તો પછી એ લોકો એ ટાઈપનોો પ્રોજેક્ટ લઈ આવે એટલે કઈ નક્કી ના હોય અમને કેવા કેવા આવ્યા હ અમે આગળ કર્યા એ તો તમે આમ તમને હસવું આવશે.
અચ્છા તો મતલબ મને એ મતલબ મનેને મા મમી ની જ કો્વ્ન એ કે મતલબ આ જે આપે વાત કરીને જે બી રીત વગેરે કરી છો કે બટ એમાં ઈ લોકોને શું પ્રોફિટ મળે મતલબ ઈ લોકોને શું મળે
તો એ લોકો આ ડેટા જે ભેગો કરે છે ને એ ગુજરાતી લેંગ્વેજમાં એઆઈનું ડેટા મોડલ બનાવવા માટે કરેલા.
અચ્છા.
હા હવે આ ગુજરાતી એટલે જ સ્પેસિફિક સ્પેસિફિકલી ગુજરાતીમાં જ મતલબ વાત કરવાની
ના હિન્દીમાં હવે હિન્દી માટેનું અલગ રીતને એ લોકોએ પસંદ કરે છે. આ ગુજરાતી માટે ગુજરાત પસંદ કર્યું છે ગુજરાતમાં બી તેમાં અમુક જ ડિસ્ટ્રિક છે. વલસાડ નવસારી પછી પછી ધીમે ધીમે ધીમે ધીમે લોકો એડ કરતા ગયા. તો થોડા ઘણા રિકમેન્ડેશન મે ઉત્તર ગુજરાત વાળાના બી આપ ત્યાં તો મેં કીધું ત્યાંથી બી હું થોડા ઘણા કરી આવીશ તો એ લોકોને બી બધી સેટ કરી. એવી રીતે પછી મેં ચાલુ કરાયું તો હવે પેલા પેલા તો ખાલી અમારા માટે જ હતું વલસાડનો નવસારી અને આ બાજુ રાજકોટ જામનગર બે માંથી એક હતું. એટલા માટે જ હશે હવે નવસારીમાંથી અમને તે બોવ બધા મતલબ હતા તો પછી મને અમને અમે કોલેજમાં જઈને બી ત્યાં એપ્રોચ કરતા કે એટલે આ લોકો આવા ટાઈપ નો કરો તો તમને અને આમાં જે મળે છે એ છે એક ટાઈપનું મતલબ સાઈડ ઓલું જ છે. હવે ઠીક છે ચાલો એટલું બધું નથી પણ એ આપણે જે ના મળ્યું હોય એ ના કરતા જે મળી હાર
હા એતો હે.
હા એમ કરીન.
હા હા. બાકી તમને જમી લીધું.
હા જમી લીધું હમણાં પરવારી હશે ઈડલી આ ઢોસા સંભાર
આ અચ્છા મતલબ આપડા અમારે જેવું જ મતલબ મોસ્ટ ઓફ ઈ ફેમિલીનું હતું.
હા એજ છે ફેમિલીનું હતું ઢોસા બનાવ્યા હતા બોવ ટાઈમ લાગી જાય એમ બધું સાફસુફ કરવામાં એટલે હમણાં લગભગ દસ વાગે પરવારે.
અચ્છા રોજ એજ ટાઈમએ પરવારો કે બધા?
ના ના સાડા આઠ નવ મેક્સિમમ.
હમ હમ.
હા તમારે તો લેટ થતું હશે.
અમારે એજને મતલબ પપ્પા લેટ આવે તો પછી બધું લેટ લેટ થાય એમ લોકો દસ સાડા દસ આજુ બાજુ નોર્મલી વાગી જાય અમારા.
અ દસ સાડા દસ
હા કેમકે નવ વાગે મતલબ પણ લોકો આવે આવે ફ્રેશઅપ થાય જમે કરે પછી અ લોકો આાંકડું કરવા જાય.
ઓહ હો એટલું બધું લેટ તે એટલે દૂર છે કારખાનું
હોય મતલબ એઈટ કિલોમીટર સમથિંગ થાય ઘરેથી
હા હા હા બરાબર એટલે સિટીમાંથી જ થઈને જવું પડે એટલે ટ્રાફિક ને બધું નડે એટલે
બઉ જ વરસાદ સિઝન માં તો બઉ જ ટ્રાફિક નડે ક્યામક પાણી ભરાઈ જાય તો રોકવું બી પડે
બરાબર છે એવું છે હા એટલે લેટ થાય અમાર
ગ્રાઉન્ડ બની ગ્યા ને એટલે પ્રોબ્લેમ થઈ ગઈ અંડરગ્રાઉન્ડમાં પાણી ઘુસી જાય તો મતલબ કે પછી બધા રસ્તા બ્લોક થઈ જાય બીજું એ પછી જઈ જ ના હકીએ. હમ.
અમારે અહિયાં સિસ્ટમ થોડીક બપોર ના તો બધું ગમે તેમ ચાલે બીજા હાંજ બધા ભેગા બેેગીને જમી એટલે પલા પરવા છે.
અચ્ા અમમે લોકો મતલબ અમ લોકો અમ લોકોને મતલબ ભેગા જ ભાઈ અમે પાંજે ભે ભું વેલા ભાઈ જાય આઠ સાડા આઠ સમથિંગ
એ ભાઈ બોને ઘણા જો ને એટલે કેટલા હો.
પાંચ
હા તો એ તો હોું થાય ને વેલું પત્તું આવે તો પછી.
અ તો પછી બે પાંગતો થાય અમારી.
હા પછી એ લોકો મોટા લોકો જમમેી લે એટલે વેલું પતું આવે બાકી તો અમારે અહંયા સિસ્ટમ સાડા સાત તે બંધ થઈ જાય
હ.
આ તોવા. જમી લ બધા સાડા સાત થી આંખમાં ફ્રેશ થઈ જાય અને નજીક ઘરને દુકાન ભેગું જ છે એટલે પછી. પછી દુકાનેથી ઘરે આવતા કેટલી વા
અચ્છા તો ગાડી વાડીમાં જાઓ કેમે પગે પગે.
નજીક જ આગળ દુકાન છે ને પાછળ ઘર છે.
અચ્છા બરોબર.
હા અને ત્યાં કારખાને પણ એવું છે આગળ કારખાનો છે મતલબ આખો સીધો હા એક જ જગ્યા છે. આગળ કારખાનું છે પાછળ ઘર છે તો કારખાના એથી ઘરે આવતા કેટલી દિવસ ના તો હો. ધક્કા એટલે મતલબ ઘરે આવતા જતા જયારે મૂળ થાય ત્યારે નાસ્તો કરી જવાનો
હા એજ તો આખરમ તો મેળે બધું ઘરે આજુ બાજુ હોય તો
હા એમ હખર પણ એમ ખરાબ બી ફાયદા અને ગેરફાયદા બે હવે. અહં કશું લેવું હોય તો જરાક આવજે ત આ લ આવતા તો એ અમારે ત્યાં બિઝનેસ માં ધ્યાન ના દેવાય આ લોકો ન જ કામમાં મારો મારો દિવસ એમ જ નીકળી જાય નાનકડા હોય એટલે એમ જ વાપરી નાખે
હા આઈતા હ નન કડા આતો ઇજ યુઝ થજ
હા મોટાને તો કોઈ કે નહી.
મોટર નથી કે એના ટાઈમમાં મતલબ જ એનું ટાઈમ હોય તો એને કે તમારા ટાઈમમાં આવે તો ત ગમ.
મોટા નો ટાઈમ જ ના આવે મોટા ખાલી હુકમ કરવા હારું જ આવે
એવું કઈ ન હોય હું બી મતલબ મોટી જાઉં ઘરમાં તો બી મને બધા ઈ સેમ યુઝ કરેલા બધા કઈ ભી હોય સોન હોજે કાઈ ભી ઉહીજે
હા તો બરાબર હ ને તને તું પછી મીરામાંથી નાખી દે સિમ્પલ
હું ના નાખું તમને શું લાગેું એટલી ઈઝીલી માની જાય એવું કઈ નથી
ઈ તો છે એવી એટલે અમારે જેવું ડાયું હોય તો આખો દિવસ આપ
ઓ. હા એ હ વાતા અલગ ડાયા હય તો વાતા અલગે નોર્મલી બાકી મીરકીી તો એવીજ
બરાબર સ્કૂલે જાય એટલે પછી એને ટાઈમ ના હોય ને એનો બી ટાઈમ એવો હશે ને પાંચ એક કન વાગે આવતી હશે.
ઈ પઠાન ના જાય તી પઠાનું બાઈચેનું. ચાર થી પાંચ, કોલેજ જારી ને
કોલેજ કોલેજ કોલેજમાં યુનિફોર્મ છે એનું એમ
ના યુનિફોર્મ હ નહી એનું.
અચ્છા એક બે વખત મે મતલબ સ્ટોરી જોઈ હતી ઇન્સ્ટાગ્રામ માં તોયુનિફોર્મ માં દે ખાઈ એટલે એ જૂના મુૂતી હશે
એ ટ્વલ્થ નું એ હા આ ટવલ્થું એ એ
એટલે કોલેજમાં શું કરેલી?
કોલેજમાં એને ઈ-ઈ મ્યુઝિકની ફિલ્ડમાં જ આગળ વધી એ, તો એ મ્યુઝિકની જ કોલેજ એ પ્રોપર. અમારા ત્યાં, તો એમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટસ, તો ઈ એમાં તબલા શીખેલી હમણાં.
હા તો સારું હે ને ઈ તો. કઈક નવું જાણવા થા મળ્યું કે હારું કોઈક તો કંઈક નવું કરેલું, બાકી બધા એક જ આમ બી કોમ, ને બી બી એ, ને આ હમણા ત્યાંથી કંઈક સાંભળવા મલ્યું બી એમ એસ સી ને, અરે શું યાર.
અરે મને એ બધું ના હમજાય, એટલે એમનું
ને બરાબર હે. તું કેટલું ભણી હે?
મે ટ્વેલ્થ.
પછી?
બસ, અરે પછી કોરોના આવી ગયું પછી પઢાઈ નું મન નોતું થયું મારું. તો પછી મેં સીધું આ જ ફિલ્ડમાં કુદી અમે તો સીધી મેકઅપનું જોઈ લવા.
આ તો બરાબર હે.
પછી સીધું મતલબ શીખી હું બધું મેક અપનું કોર્સ શીખી, પછી તયચ ઓર્ડર્સ લેવા મંડી
હા. તો એનામાં બી ઓર્ડર્સ તો મલતા હશે ને, મહિને મતલબ અહ વીસ, પચીસ, પચાસ તો થઈ જતા હશે ને ઓર્ડર? નાના મોટ
હોવે. હોવે મતલબ મારા સિંગલ બી હોય ને, પ્લસ અમારી ટીમ બનેલી હોય, બીજા મેકઅપ આર્ટ ટિસ ભેગી, તો એના ભેગું બી અમને જવું પડે.
હા એટલે કોલોબરેશન કર્યું હોય તો એના હાથ
હા. તો અમારું બિજી શેડ્યુલ હોય મતલબ સીઝનમાં તો ફૂલ પેક, એમ નો કેવાય હાખ ખાવાનો ટાઈમ ના સીઝનમાં
હા. તો પણ પછી મેરેજમાં તો ઓલી ના આવીશ ને કે પછ છી ત્યારે બી એમ હ કામ હે એટલે નઈ આવવાનું.
કેની મેરેજ માં?
ઓના મેરેજમાં.
ઓના, અચ્છા ઓના. અરે હા ઈ તો હું કોર્સ, એને તો રેડી કરવા તો આવશે જ ને. માં મેં કહી દીધું એના મમ્મી ને કે હું ત હું તમાર અહ તમાર દીકરીને રેડી કરીશ કરીને.
બસ તો પછી શું હે, બેટર હે ને.
હા તો અહિયાં આના લાગનમાં બી તો ઈ મા અહ એના મમી રેડી છે તમાર કર
અચ્છા, હા. તો હારું જ હે ને, અમે તો મેં તો એને પેલા જ કીધું તું કે તમારે તો ઘરમાં જે એટલે કશું ટેન્શન નથી. અહિયાં તો અમારે-અમારે અહિયાં થી ત્યાં આવવાનું હતું એટલે કેટલા તો લગભગ મહિના પેલા થી તે ફોન કરતા હતા બધા ને હવે જે બાજુ ના અમને મતલબ એટલી બધી ઓળખા ના હોય ને ખબર ન હોય
હોવે
તો બધાને ત્યાંથી અહ સમ મતલબ સમાજ વાળા ને ત્યાંથી કોન્ટેક કરી-કરી-કરી-કરીને કોઈક મતલબ એક બે લેડીસ આવી છે, એનો સેટિંગ કર્યું, તો તે બી હવે ઠીક-ઠીક હતી, એટલું બધું મતલબ બધા એ વખાણ ના કર્યા લેડીઝ, અમને તો એટલું બધું ખબર ન પડે.
અમને તો લપોડા જ લાગે મોઢા ઉપર એટલે પછી
એવું કઈ લફોડા ના હોય નોર્મલ હો સ્કીિન ટુ સ્કીિન કામ હોય એક વાર મેકઅપ કરાવજો એક વાર મજા આવી જશે તમને
ના ના ના અરે ભારી ભારી એક વખત શું લગાયું તુંમે મતલબ કશું ક ક્રીમ લગાવી તી અ પ્રોગ્રામમાં છ નતું એમાં તો આખું મોટું આમ ભારે ભારે લાગે પછી ઠંડા પાણી થી ફ્રેશ વોટર થી ધોયું ને એકદમ હા હા તું એકદમ હલકું લાાઈટ લઈટ લાગે
એવું કાય ના હોય હું કરાવીશ મેકઅપ તમને તો કઈ કેજો એકદમ લાઈટ વેટ લાગશે એકદમ
હવે મારું તો પતી ગયું હવે શું મેકઅપ કરવાનું
અણવર વગેરે બનવા ટાણા આવે લગભગ
એને તો હાલે સાઈડ એનો વધારે ચમકો ના ખપે ઈ વધારે ચમકે તો પછી ફોકસ ના જાય ને વરાજા ઉપર
અરે વરાજા તો મેં બી એસ્ટ્રા ફોકસમાં હોય ઓલરેડી આજુ બાાજુના બીચારા અ સૈનિક લોકો બી બરોબર ખપે ને થોડાક
ના ના ના ચૈનિક હાલ એ ગમે તેવા લગન વગર હ ને હથિયાર બરાબર ખપે ખાલી
હ હથિયાર તો હવે કેવા જ આવે હથિયાર
અવે ઈ રાખવા જ પડે શું કરો
એમ મને એમ થાય કે જે ટાણા જે હાથિયાર યુઝ હથીયાર એ વરરાજા ખાલી શો પીઝ આટલુ જ હોય ખાલી
સો પીસ જ હોય એતો વરરાજો ઓમે એનું અમે કામ નથી ઘરે હવે રાણી હામે ના હાલતું એ શું હવે હથિયાર કાઢી ને બીજું કરે
હા એ બી છે.
તો પછી
તમારું તો રાણી આગર કાઈ નથી હાલતું કે
મારું એઈ તો હવે એને પૂછ વુ પડે હું તો મારા વખાણ જ કરું ને ના ના એકદમ આપડું જ હાલે બધું એમ હું એમ જ કહું ને
ના આમ લાગતું નથી કે અમાર રાણી તમને હાકલવા દેતી હશે તો તમારું તમારું તમારું
ના ના એવું થાય જ નહી ને
પર ના અમે અમે અમને ખબર હોય ને અમારા રાણી કેવી કેટલી હાથ હુંધી પહોંચી
પણ તમને તમાર રાણી હુંધી ની જ ખબર હ ને અમારી નથી ખબર ને અમારું ફેમિલી પેલે થી બહુ સ્ટ્રીિક્ટ રે બધી વાતમાં બઉ એટલે બઉ ખતરનાક સ્ટ્રીક એટલે પેલે બધી રીતે સ્ટ્રીક